શું કેમ? બસ, એકદમ મજામાં, તુ શું કરે છે?
બસ કંઈ નઈ જો એક્ઝામ આવે છે, તું વાંચવા બેસી હતી.
હા મેં એજ પહેલાં ફોન કર્યો એના માટે જ કર્યો, કે કેવી ચાલે છે તૈયારી ભણવાની?
હા પસ ચાલે છે. અત્યારે તો, ખુબજ જરૂરી છે.
બસ ચાલે.
હા બરાબર, ભણવા આજકલ વાંચીશું નહિ. તો આપણે પછી એક્ઝામમાં પાસ કેમના થઈશું, તો એના માટે ભણવું તો જરૂરીજ છે.
હા, આજના સમયમાં શિક્ષણ આપણા જીવનનો ખુબ જ મહત્વનો ભાગ બની ગયો છે. જો બધાએ, પોતાના શિક્ષણ ઉપરતો ધ્યાન આપવુંજ જોઈએ.
હા સાચી વાત કહી, પણ હમણાં સૌથી પહેલા મને એમ કે, કે શિક્ષણ એટલે શું?
મારા મત મુજબ, શિક્ષણ એટલે જ્ઞાન મેળવવાની, અને જીવનમાં સારી સમજ વિકસાવવાની પ્રક ક્રિયા શિક્ષણ છેને આપણને સારા અને ખરાબનો ભેદ શીખવે છે. કે આપડે આપડા જીવનમાં કોઈ ડિસિઝન લઈએ તો આપડે તે સારું છે કે ખરાબ તો એ બધું આપણે વિચારી શકીએ છીએ, જો આપડે પ્રોપર આપણે શિક્ષણ મેળવ્યું હોય તો.
બરાબર, આપડે આપણે જીવનમાં, આ જીવનમાં જેટલી મુશ્કેલીઓ આવે એમાં સાચા કે ખોટા. કયા આપણેે નિર્ણય લેવા જોઈએ, એ આપણને શિક્ષણ શીખવાડે છે. ખાલી પુસ્તકી જ્ઞાન લઈને એ શિક્ષણ ના કહેવાય. એની સાથે સાથે, આપણે બીજા બધા જે બી કોઈ અ બહાર ના જ્ઞાન બી લેવા છે. જોઈએ તો એને આખું. સાચું શિક્ષણ કેવાય, તને શું લાગે છે? શું શિક્ષણ માત્ર શાળા થી જ મળે છે?
ના, ના, શિક્ષણ શાળા કોલેજ. પરિવારને જીવનના અનુભવ માંથી પણ મળે છે, આપણે જીવનમાં કોઈ મુશ્કેલી હોય.
તો તે પણ આપણને ખૂબ જ બધું શીખવે છે, જે આપણને શિક્ષણ શીખવી નથી શકતા. તો.
બરાબર, શિક્ષણ. આપણા જીવનનું એક મહત્ત્વ છે, તને શું લાગે છે? એ મહત્ત્વનું છે.
હા, એ ખુબ જ મહત્વનું છે, કેમ કે શિક્ષણ આપણને સારો માણસ બનવામાં. આપ આપણને સારું માણસ બનતા શીખવે છે. કે આપડે લોકોને મદદ કરવી જોઈએ કે આપડો વિચારવાની શ થી પણ વધારે છે અને આપણો આત્મવિશ્વાસ વધારવામાં પણ ખૂબ જ મદદ કરે છે.
સાચી વાત, અને શિક્ષણ આપણને કોઈનું કેવી રીતે આદર કરાય કે કોઈને કેવી રીતે તે વાતચીત કરાય, આપણા. આપણા વડીલો જે જોડે કેવી રીતે કરાય, કોઈ સારા માણસ હોય કેવી રીતે જોડે. વાત કરાય, ખોટા માણસો હોય એ. એના કેવી રીતે જોડે વાત કરાય, એ બધું જ આપણને શિક્ષણ શીખવે છે. તો, અ. શું શિક્ષણ વગર સફળતા મળી શકે આપણના જીવનમાં?
કેટલાક લોકો છે ને, મહેનત થી સફળ બને, પરંતુ તેમાં પણ શિક્ષણનો તો ભાગ હોય જ છે, કેમ કે. શિક્ષણ છે ને, સફળતાનો માર્ગ વધુ સરળ અને મજબૂત બનાવે છે. કોઈ ભી માણસ મહેનત. કરે, પણ તેના સાથે સાથે તેને સમજ બી હોવી જોઈએ કે તેથી તેનું કામ સંપૂર્ણ થાય કે તે સફળતા મેળવી શકે.
હા, બરાબર, અને સફળતા મેળવાઈ હોય તો, આપડે ખાલી. ખાલી શિક્ષણ લઈ લેવું. એ કાફી નથી, આપણે આખું એ શિક્ષણને આપણા જીવનમાં આખું ઉતારવું, એ તેનાથી આપણે મજબૂત બની શકીએ અને આપણે સફળ બની શકતા હોય છે અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કેમ જરૂરી છે?
કેમકે એ લોકો છે, શિક્ષણથી તે પોતાના સપના પૂરી પૂરા કરી શકે છે અને તે સારો વ્યવસાય મેળવી શકે છે, પછી તે શીખે છે કે આપણે લોકો સાથે કેમનું રહેવું, આપણે સંબંધો કે રીતના જાળવી રાખવા, કે આપણે વડીલોનું આદર કેવી રીતના કરી શકે, એ બધું વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા જ અ સમજાય છે કે તે એક સારા વ્યક્તિ બી બની શકે.
સાચી વાત છે, પણ તે સાચી વાત કહી કે આપણે સ શિક્ષણ લો વિદ્યાર્થીઓ પોતાના સપના પૂરા કરવા માટે શીખે છે, પણ આજકલના લોકો. તો બસ ખાલી નોકરી મેળવવા માટે જ શિક્ષણનો. શિક્ષણ લે છે કે, હા ભાઈ, અમને નોકરી જોઈએ છે, તો અમારે ભણવું પડશે એના માટે. શિક્ષણ જરૂરી છે એટલે જ લે છે, બાકી કોઈ. વિશે કેમ મહત્વનું છે અંદર. કોઈ ગુણકાર ઉતારતા જ નથી તો. શિક્ષકનું શું મહત્વ? શિક્ષકનું શિક્ષણમાં શું મહત્ત્વ છે?
શિક્ષકો છે ને, આપણને ખાલી વિષય જ નથી. આપણને ભણાવતા પણ આપણા આમાં સારા સંસ્કાર ઉમેરે છે. જીવનના મૂલ્યો શીખવાડે છે કે તે આપણને શીખવે છે કે જીવનમાં કોઈ બી મુશ્કેલી આવે. તો તેમનો સામનો કઈ રીતે કરવો? આપણે આપણું જીવન કેવી રીતનું જીવવું. એ બધું આપણને આપણા શિક્ષણ શિક્ષક થી જ શીખવા મળે છે.
બરાબર મને તો લાગે છે કે શિક્ષક જોડે જોડે તો આપણા માતા પિના માતા પિતાનો બી એવો ખૂબ જ અ આધુનિક આપણા જીવનમાં એક છે. અ શું કેહેવાય સપોર્ટ છે. તો તને શું લાગે છે કે માતા પિતાની શું ભૂમિકા હોય છે શિક્ષણમાં?
માતા પિતાએ એ આપણા એક પહેલા શિક્ષક જ કહેવાય કે જે નાનપણથી આપણને બધું જ શીખવતા હોય છે. તેઓ આપણી અંદર આપણને ભણવા માટે પ્રોત્સાહિત કરે. પછી તે આપણામાં આત્મવિશ્વાસ લા આત્મવિશ્વાસ લાવે છે. આપણે દરેક પગલે તેઓ આપણો સાથ આપે છે. કે એટલે માતા પિતા જેવું મોટું શિક્ષક કોઈ ના હોય શકે. તને શું લાગે છે કે છોકરા અને છોક એમને માટે શિક્ષણ સમાન છે?
અમ હા બંનેને સમાન શિક્ષણ મળવું જોઈએ એ તો જરૂરી જ છે. શિક્ષણ દરેકનો અધિકાર છે. કોઈને ઓછું કોઈને વધારે એવો મતભેદ ના રાખવો જોઈએ. છોકરી છે તો ઓછું શિક્ષણ મળવું જોઈએ, છોકરાઓ છે તો વધુ શી શિક્ષણ મળવું જોઈએ. આજકાલ બધાને બધી જ જગ્યાએ બરાબરી છે તો આ શિક્ષણમાં બી બરાબરી હોવી જોઈએ. કોઈ છોકરીઓ અને છોકરાઓમાં કોઈ મતભેદ ના રાખવો જોઈએ. અને શિક્ષણ એકદમ અધિકાર પ્રમાણે દેવું જોઈએ કે બધાં નો અધિકાર છે. તો એક સમાન જ દેવું જોઈએ. બરાબર અને હું તો કહું કે તે કીધેલી વાત સાચી છે. કે માતા પિતા આપણને આપણે જ્યારે બી આમ અ શું કેહેવાય કે આપણે કોઈ બી કામથી કંટાળી ગયા હોય કે આ ભાઈ શીખી શીખીને આપણે શિક્ષણ મેળવીને આપણને કોઈ કામ નહી મળતું કે તે આપણા માતા પિતા જ ત્યાં તો શિક્ષક નો જે હોય છે. એ લોકો શીખવાડતા એ બધું એ લોકોનું પતી ગયું હોય છે. એ લોકોનું કામ પછી આપણા જોડે ખાલી આપણા માતા પિતા જ હોય છે. તો આપણા જોડે ઉભા રહેે છે. આપણને અ હિંમત દે છે કે તમે આગળ વધો તો એ વાત તારી સાચી છે.
હા તને ખબર છે કે આજકાલ ઓનલાઈન શિક્ષણ પર ખુબ જ વધી ગયું છે. તો તેના વિશે તારો શું મત છે?
અ ઓનલાઈન શિક્ષણ એક તરીકે જોવા જઈએ તો સારું છે. કેમ કે એના એનાથી આપણે ઘરે બેઠા બેઠા અ નવી નવી વસ્તુઓ શીખી શકે છે. ક્યાંય બાર જવું નહી પડતું હોતું. આપણેે ઘરે એકદમ સુરક્ષિત કઈ બી આપ આપણને થયા વગર આપણે ભણી શકીએ છીએ. શાંત વાતાવરણમાં આપણા કમ્ફર્ટ કમ્ફર્ટ ઝોનમાં જઈને આપણે જ્યાં કમ્ફર્ટેબલ હોય ત્યાં જઈને આપણે વાંચી શકીએ છીએ. પરંતુ એનો યોગ્ય ઉપયોગ કરીએ ને તો જ આપણે એનો ફાયદો મેળવી શકીએ છીએ. હવે આપણે ઘરે બેઠા બેઠા બીજી બધી યુટ્યુબમાં વિડીયો જોતા હોય. તો એનાથી આપણને કોઈ શિક્ષણ મળતું નથી. તો આ કરવું જોઈએ કે હા ભાઈ ઓનલાઈન શિક્ષણ સારું છે. પણ એનો યોગ્ય એ રીતે ઉપયોગ કરવો જોઈએ.
હા તારી સાચી વાત છે કેમ કે કેટલાક છોકરાઓ વાંચવાની આડે એ લોકો ફોન જ જોતા હોય છે કે તે કક અમે ઓનલાઈન ભણીએ છીએ પણ તે વધારે પડતો ફોનનો ઉપયોગ કરતા હોય છે તો તે લોકોએ ભણવામાં વધારે ધ્યાન આપવું જોઈએ
હા બરાબર મારે તારું શું કેવું મનમાં એવો સવાલ આવ્યો કે શું માત્ર પુસ્તકો વાંચવાથી જ આપણને શિક્ષણ પૂર્ણ થાય
ના મને એવું નથી લાગતું મને એવું લાગે છે કે જો આપડે આપણો અનુભવ અને એની જોડે આપણે સારા સંસ્કારો એટલા જ મહત્વના છે કે જો આપણે જીવનમાં અનુભવ હશે તો તે પુસ્તકો કર તા પણ આપણને વધારે શીખવે છે જીવનનું પછી સારા સંસ્કારો હોય તે બી એક પુસ્તક સમાન જ છે કે જે આપણને બાળપણથી આપણામાં ઉમેરવામાં આવે છે શિક્ષણથી સંબંધને શું ફાયદો થાય
શિક્ષિત સમાજ વધુ જાગૃત થાય એ જવાબદારી અને પ્રગ અ પ્રગતિશીલ બી બને છે
હા સાચી વાત હું એક વાત પૂછતી હતી કે જો બધા લોકો શિક્ષિત હોય તો શું આપડ શમાં બદલાવ આવી શકે
જરૂરથી આવી શકે ગરીબ ગરીબ ના રહે ક્યાંય ગરીબી જોવા ના મળે ક્યાંય કોઈ અજ્ઞાન ના રહે બધાને લખતા વાંચતા બધું આવડે અને અ અંધશ્રદ્ધા ઓછી થઈ જાય ઓછી થઈ જાય લોકોમાં તે આજકાલ બહુ વધી રહી છે લોકો પોતાના અધિકારોને અને ફરજોને સારી રીતે સમજી શકે એને પૂર્ણ કરી શકે તો શિક્ષણ સત સત્ય છે કે શિક્ષણ આગળ જઈને અગર જો બધા મેળવે તો ફાયદાકાર છે અને બદલાવ બી લાવી શકે છે
હા સાચી વાત તો શું દરરોજ નિયમિત અભ્યાસ કરે છે
અ હા હું સમયપત્ર બનાવીને અભ્યાસ કરવાની પ્રયત્ન કરું છું
હા મારે ભી શીખવું જોઈએ કેમ કે મારાથી નિયમિત અભ્યાસ થતો નહી તો હું પણ ધ્યાન આપીશ મારા શિક્ષણ પર
અ તારે બી રોજ સવારે અ અ સમયપત્ર બનાવીને ત્યારે આખા દિવસમાં શું શું કરવાનું છે એ સમય પ્રમાણે એ જ સમય પ્રમાણે તારે અભ્યાસ કરવો જોઈએ
હા તારા જોડે થી મને ખુબ જ સારું જાણવા મળ્યું આજે હું મારે હું પણ આપીશ ધ્યાન અને મારા ફ્રેન્ડ ને પણ કહીશ કે તે તેના શિક્ષણ ઉપર ધ્યાન આપે
હા અને મને એક વાત કે છેલ્લી કે તું આટલું બધું ભણે છે તો તને શું લાગે કેટલા કલાક ભણવું જોઈએ
મારા મત મુજબ આપણેે જ્યાં આપડું આપણેે ભણવું જોઈએ પણ પાંચ છ કલાક તો માણસે ભણવું જ જોઈએ પણ એના વચ્ચે બ્રેક લેવો પણ ખૂબ જ જરૂરી છે કે એક એક ધારું આપણે મન આપણે થોડીક વાર આપણે મનને અ અલગ જગ્યાએ ડ્રાઈવડ કરવા માટે આપણે થોડું બ્રેક પણ લાવું જોઈએ
બરાબર તો એ બ્રેક આપણે ક્યાં અ મેળવવો જોઈએ બ્રેકમાં શું કરવું જોઈએ
આપણે કોઈક અ આપણે કોઈક આપડું કઈક કામ બાકી હોય તો આપણે એ કરી શકીએ છીએ પછી આપડે પુસ્તક પુસ્તક વાંચી શકીએ છીએ
પછી આપડે બીજું કરી શકી કે આપણે કોઈક આમ સોંગ સાંભળી શકીએ કે કોઈક આપણું આપણું મગજ શાંત થાય